હલો
હેપ્પી હોલી
હેપ્પી હોલી અકારે
બસ કેન્યા હોળી આજે હોળીનો તહેવાર તો મે કરું ચાલ આજે બધા ફ્રેન્ડ લોકોને વિસ કરું એમ ફોન કરી કરીને એમ
હા હા એ તો એ બું હ ક તો હું
હમ એજજ એમ તો કઈ ફોન થાય નની તમે ક્યું ચાલ આજે બધાને મેસેજ કરી રહ્યા અમુક ને ને જે ખાસ ખાસ માં ખાસ ખાસ માણસ ફ્રેન્ડ લોકો એ લોકો બધાને કોલ કરી વિશ કેઇરા કેઇરા
હા હા કેવી ચલતી એવી તો હોડીની
બસ જોરદાર ચાલતી છે બધી હોળી બનાવાની તૈયારી હમણાંથી થોડુંક સામાન લઈ આવ છે બજાર થી અમે સા હાજે પાંચ પાંચ એક વાગે બાજુ બનાવવાનું ચાલુ કરુ નલી જ બનાવી હોળી એટલે બહુ ટાઈમ જાય બનાવતા
હમ એવું બધું ખાવાનું જમવાનું બી હારું હારું બનાતા હોય ને
તમારું બધું અહીં જ બનાવીએ અ એ સ્ટોલ વાળું અમે તો રાખી દઈએ એ જલું બરા એટલે એ મંગળ જઈ સ્ટોલ નું એમ પાઉભાજી પાણીપુરી પછી ચાઇનીઝમાં મંચુરિયન હોય સૂપ હોય નુડલ્સ હોય એ બધું રાખીએ રા
હા હા
તમારા બાજુ કેવ ચાલે
મારા બાજુ તો બહુ મોટી હોડી બનાવે બહુ મજા આવે આવ જે કે અમારા બાજું
હા પાક્કું પાક્કું અ મારે જરાક જગ્યા નલી પડે ને આ બાધુ એટલે હોડી નલી બનાવે એ તમારે ત્યા જગ્યા ભી બહુ મોટી એટલે મોટી બનાવતા હે કે
હા
કેવી હું શું કરે હોળી બનાવતી યાર તમારી બાજુ
ક એ ન પેલું નારિયલી નાડિયળ તો ખબર હ ને.
હા ખબર ને ખબર.
બસ તેને કાપીને બધું કરે અને ઉપર પણ મૂકે આમ. તે બરાબર યાદ નહી મના હવે.
હા હા.
પણ મજા આવે હોળી પર.
એજ એજ અમારા બાજુ તો હું કે એજ ના. િયલ નું પેલું હોય તે લ આવી એમ. પછી ખાડો ખાડો તો અમાર બાજુ નહી ખતે પેલું બ્લોક લખેલા છે ને નીચે એમ. તો એજ નીચે પેલું. એમ સપોર્ટ જેવો આપીએ નીચેથી ને પછી બધા ગોળ ફરતા અમે. ના પેલા તો રીત પેલા તો રીત જેવી કરે એમ થોડી કેમ. પેલી સંસ્કૃતિને લાગતી હો એ બધી એમ ને પછી ગોડ. પર તે લાકડા મૂકી દે પેલા નલા નાલા ટુકડા નઈ બનાાવ તે બધા એમ ને. પછી. તોરણ બી બંધ દેરે આ સોપલાઓને ગોડ ફર દેમ ને એના પછડી. પેલા છાણા આવતા હોય ને તે છાણા તે તે લખી દે ગોડ ફરતામ. એવું કરે ને પછી હ થાય. ને ટાઈમ આપેલો હોય તે ટાઈમે બધા આવે. પછી અ બધા ગો ગોળ ગોળ ફરે ને પછી પૂજા કરે હો. ને એવું બધું કરે એમ એવું ચલે કરે.
અમારે બાજુ બી મને તો હા એવું જ કરે. જુમને તો ગોળું ગ ફરવાનું ગમે ને પછી. તે બધું પતી જાય પછી રંગાય તેવું ગમે.
હા કે હાજે જ આપડે બાજુ તો એવું હોય કે પછી ધોળેટીની રાની જોઈ ને હોળ. કેસ બદરંગી કરતા હોય હે.
હા બહ મજા આવે.
હોળી આપડે હલગાવ હતા ખે પણ એની સ્ટોરી ખબર હું જો મને તો નઈ ખબર તને ખબર કે.
હા ખબર.
હું જેવી કેની મને જરાક.
હા કે. એક હિરાણ કસ પણ અમને એક બ રાક્ષસ રાક્ષસ દ છે. બાદજ ઉ તોય તેનાપરાણ નામ. લા ત તે તે પાસે ભગવાનને બહ મનેવ તો તે ના પપા ને ન. ગમે. તો તેને ત બેન એટલે પ પ્રહલાદ ની ફું એમ. તના હોલિકા તનેહું વરદાન એવું હતું કે તે ને તને આવ. નિનીહલ કરી શકે એમ તો તેને. એના પપ્પા એ તેની બેહેનને કીધું એમ તો તે ઘોડામાં લઈને. બેહી પ્રહલાદને એ મારી લખવા હારું એમ પણ તો. કેતા ભગવાનને બહ મતભત એટલે બેહ તો બ પ. બ પવા નહી બ તે દિવસે તો. તરી ચુનેડી ઉડી ગઈ તો. પહેલા તો બચી ગયા પણ હોળ એકા જ બરી ગઈ એ. તે્રે દિવસેથી આમ હોળી હજુ એ.
બરાબર પ્રહલાદ કોના ભક્તો હતા.
તે તો ભગવાન ન તે તો મને યાદ નહી.
હા હા બરાબર બરાબર. હું કે પછી બીજું કા કાલે તો ધૂળ ધડેતીમાં જલસા કે તમારા બાજુ તો.
ધૂડેતીમાં તો બહું રંગે મને તો મજા આવે ફુગ્ગા ને એવું લાખે.
અમારા બાજુ મજજા અમે તો હું કરીએ હવ અમે બી હવારમાં જ ધૂડેટીના હારું તો અમે આગલા દિવસની પ્લાનિંગ કરી લાખીએ એમ ને એ હું કેય એમ. બધા કલર ફુગ્ગા ને એવું બધું લઈ આવિયે પિચકારી ને એવું બધું બજાર થી પેલા જ લઈ આવિયે પછી મોન્ટ અ જલ્દી સ સવારમાં ઉઠીય ને ફુગ્ગા ને એવું બધું બધું ફૂલાઈ ને એક ડોલમાં ભરી લઈએ બધા. પછી કલર બનાવીએ એમ તે બધા કલરને એવા બનાવીએ ને પછી મા ગામવાળા ના નાના બધા છોકરા લોકો છે બા ભેગા થાય અમારા બાજુ ને બધાને ઘેરે પછી અમે રંગવા જઈએને એવું કરીએ એમ. મજા આવે એમ ધૂળેટી ના ધૂળેટી ના દિવસે.
હ અમારા બાજુ બી એવું ગુલાલ થી મ તો ગુલાલ થી ચગાવવાનું. મને બો ગમે એમ બીજા કલર થી તો પણ ની ગમે.
પાછા બધા હમણાં કેમિકલ વાળા ને એવા બધા કલર આવે એટલે બધું એ બી હચાવવું પડે કે
તે દિવસે ઓલુ પેલી સાકર આવે તે ખાવાની બહુ મજા આવે
એ હે એ મસ્ત લાગે હે મસ્ત મીઠી મીઢી
હા પછી અમારી બાજુ તો કે હું મે તો હોળીમાં મમ્મી ને પછી ખાવાની ચાલુ કરેતો તા લાગી ની ખાઈ
હમ્મ એટલે એવું સંસ્કૃતિ એમ કે ને કે કેરી અંદર લાખવાની પછી જ ખાવાની હે ને એમ
હા હોળીને કમદાને એ બધું લાગે ને એ પેલા અંદર હોમે ને પછી થાય
હા બરાબર હમણાં બી એમ હું કેઈ ધૂળેટી ના દિવસે હતા એમ કલર થી રમવાનું પણ એમ બધા કલર બી એમ બોહ બહુ હારાની હોય એટલે કેસુડા થી કેસુડા નો પેલો કેસુડા ની હોય ફૂલ કેસુડાના એને ફૂલ ને હૂખવી કાઢવાના ને પછી એના એના પાણીનું પેલું બનાવાનું એ પાણી છીરવાનું ને તો બોહ હારું કહેવાય એમ
હા અમારે બાજુ જે તો એને ખાખરા એમ કે
એવું કે
હા
ખાખરો એટલે ખાખરો ને ખાખરા ના પાન તેનાથી બાજ ને દળિયા ને એવું બનાવે તે
હા હા તમારી બાજુ તો કેસુડો એવું કે તો અમારી બાજુ તો ખાખરો એવું કે એની બાજુમાં જમવાની બોહ મજા આવે અમે તો તેમાં જ જમીએ
એજ એજ એજ મજા આવે હે એકદમ પાન ને તોડી લાવવાના અને પછી સાફ કરીને એની પેલા તો પરફેક્ટ બનાવવાનું. એની એમ ડીસ જેવી થોડીક એમ દળિયા બી બનાવે હે ને એમાંથી.
હા. પણ પાન હૂખવી કરવાાઢ પડે તમારે ત્યાંસે.
એ પેલેની સંસ્કૃતિ નું એમ બધું. હારું હતું હે પેલા પેલા એવું જ કરતા પેલા થોડી ડીશ ને એવી હતી જો. પેલા બધું એજ પાનમાં જ. બધા પાનમાં જ પેલું કરતા ખાતા ને એવું બધું કરતા. . પછી બીજું બસ. કઈ નઈ હમણાં તો પાછી પેલી ડીસ બધી આવી ગઈ હમણાં તો. .
પેપરવારી
હા પેપર વાળી ડીશ આવી ગઈ હવે અલગ
પણ પેલી પાત્રા વાળી ડીસ હારી અમારા ગામડા બજુ પાત્રા વાળી ચલે હજી ભી. ડિસ.
એવું તમારા બાજુ કે. હા ને કેર ના પાનમાં ભી ખાય હે ને કેર ના પાનમાં ભી તેમાં બહુ મસ્ત. લાાગે જમવાનું બનાવ તો એ. કેર ના પાનનું કઈ નહી એટલું બધું તેને હું ખાલી ધોઈ કાઢે સાફ કરી નાખી એટલું એમ. ને ખાખરા ના પાનમાં હું ખાવો પડે એટલે વાર બહુ લાગે શું કે એમાં તો. .
હમ્મ લાવેલી કે પીચકારી રંગવા હારુ
લાવેલી લાવેલી બહુ ઘણી લાવેલી છે જામ.
હા હું
વધારે જ લાવીએ અમે તો દર વખતે એમ બી એટલે બધા લી આવએ ઘણી એમ ને પછી નાના છોકરા લોકો ને એ લોકો બધા તે લોક પણ અ તે લોકોને બી આપીએ એવું કરીએમ બધા હાથે ગ્રુપમાં જ હોય ફેમિલી બધી એટલે મજા આવે રમવાની બી ધુંડેટી એમ એકબીજાને કલર લગાવવાનું મજા આવે પછી હુ કે નાસ્તા વાળો બી સાથે આવયો છે અમારે તો પેલું ખાવાનું એ બધું એમ ને બીજું બધું બી પછી નાચવાનું ને એવું બી રાખીએ નાચેયે બી બહુ અમે તો ધુંડેટીના દિવસે તમે એવું કરતા હે ને બધું
હા અમારા બાંજુ બી બધા બોહ નાચે આવતા વરહે તો તું અમારે ઘેર બાજુ જ આવજે હોળી ને ધુળેટી ઉજવા હારું
પાંકુ પાંકુ તમારે ઘેર બાજુ જ આવા તમારી બાજુ શું મજા આવતી હે કે વધારે રમવાની
બો આવે એટલે તો તને બોલાવી્યા કરૂ
આવા આવા મને હુ કે બીજી આવતા વર્ષે હું પાક્કું આવા આવાજે એ તો
હમ હમ
ચાલ તો મારે બી કામ છે બધું તો પતાવી દેમ ને પછી હાજે હોળી હળગાવાની છે તો ત્યાં જવા પડે હે એટલે બધું પતાવી દેવ હમણાં જલ્દી જલ્દી
હા હા ચાલો ચાલો પાછુ વિષ કરી લો હેપ્પી હોળી એમ કરને
હા હેપ્પી હોળી હેપ્પી હોલી ચાલો
હા તો